નમસ્
હમ કેમ છો?
નમસ્કાર
નમસ્કાર જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
રાધે રાધે હ કેમ છો
હા જવામે છો તમે શું કરો તું તમે કેમ છો
મજામાં છું હું બસ આનંદ મંગલય સામળા રી મેહેર છે
હમ આનંદ મંગલીશ છેરા છે.
હમ
તું મહેરબાની બનાયે રાખો સબપે
સાચી વાત છે ઓ સુણ છે
કઈ નથી દેખો બસ રોટ્યા ભોજન લીધો બસ બેટા છે હા
હમ અ શું કરો છે?
કઈ નથી બસ બેઠી છું હું રોટ્યા ખાધી રોટિયા ખાવી લીધી હમ
અચ્છા રોટલા ખાઈ લીધા
હા ખાય લિદા
સારું છે તો
પાપા જેમ પાપા ખાઈ રહ્યા છેને દાદી ખાઈ રહ્યા છેને મેં ખાઈ લીધા છે.
હમ સારું છે ખુબ સરસ
હમ તમે તમે ખાય લીધા
ના ના મારે તો ખાણા છે.
હા ઠીક છે બનાય તું જલ્દી લીધા આ બોલ જ અ્છ રા જોય પછી
ના રોટલાા બનાય તો લિધા આતા પણ સાસને સસુરને ખા્યા છે તો સોચ્યો કે આ થોડી દેર બાદ ખાલુ છે
સારું છે કોઈ ના
હમ ઓ સુણાવ છો
દિકરી દીકરી ખાલી ધી
દીકરી બી કોને દીકરી સાસુ હારે કે બેઠી છે.
હમ ઠીક છે.
હમ સારું છે હો
હોર આ રહ્યા તમે કયા આ દિવસે આ રહ્યા છો.
હું પણ સોચું બે દિવસ મે આવુ છું.
ખુબ સારું છે એ તો બસ આવીશું ટ્રેન થી
ના ના હું તો બસ આવી છું હા એક ટ્રેન છે આવું તો ઘણો સ્ટેશન ઘણો દૂર થયો તો બી ચાલ ન પડશે હતી
હા ઠીક છે.
હમ
ત્યાં લઈ મે તો આ સફર અધિક તો બસ માં કરું છું ક ટ્રેન દેખલો ભાડો તો કમ રેવે છે. પણ એવું દૂર દૂર ભી ઘણો છે સ્ટેશન પાછ ચાલવ પડે છે.
હમ ઠીક છે ઓ તમે કઈ ફ
હા ફરવાઈ જાઉં છું તમે આવ્યા છે?
હા હા આયરુ છું, ને તબીસ તો પૂછરી હું. સાથ મે બસ એની તો સાગે ચાલા આપી ભી.
હા, ના ના સોચ રહ્યો છે મે જવા રોગે મારે મોટા બેન દે ડીગરા રો બ જનમદિન છે.
હા.
હ તો બે ભઈ ફોન કર્યા છે કે આવો આવો પછી સ આગે ચાલે છે.
ફોન તો બોલ રહ્યા છે મને બી
હમ્મ.
હા.
સારું છે.
ઓર શું કરું છે.
કઈ નથી અમે પણ બેઠા છીએ તમારે કેટલી કોલ થઈ ગઈ?
મારે થઈ ગઈ ની બાઈસ કોલ થઈ ગઈ.
હમ્મ, સારું છે. હો તમારી માર તો દેખલો હાલ તો એક કોલ્પની થઈ.
કરો ની જદી કોલ તો.
હ ચેક કરો દેખલો કાએ એ કે ગુજરાતી કેને આવે કોને છે એને આપડે બી આવે પણ થોડી બહત આવે છે.
સાચી વાત છે વાત તી એ સેરી છે દેખલો.
હા હવે જે ફોન લગાવું ગોય એ કેવી છે.
હા.
કે દેખલું હિન્દી મે વાત કરની હોય તો કરલું પર કાઈ ગુજરાતી કોની આવે છે.
હમ્મ સાચી વાત છે.
ઓ સુનાવજો.
કાઈ નથી.
તમારા માતા પિતા શું કરે છે?
કંઈ નથી દેખું માતાજી તો મંદિર ગયા છે વે.
હમ્મ.
પિતાજી વે જીમવાનું જીમ રહ્યાન.
ઓ તમારી દાદી?
દાદી ભી બેટા છે બેબી.
હમ્મ વાકો હાલ ચાલ ઠીક છે?
હા ઠીક છે રેબી અબા ઠીક છે હ.
હા ના તમે પેલા બોલ્યા છે કે ભાઈ બીમાર રવે છે તમારી દાદી જો.
હા.
હમ્મ હમ્મ. હા કઈ બી, દાદી બી ઉમર થઈ ગઈ હતી.
હાં ઇંગ્લીસ તો
હમ્મ, ન્યે તો દેખ લો. ઈ સમય મે તો દેખલો બે હ દુખ શરીર મે તો દેખો, દુખે છે શરીર.
હમ્મ, સાચી વાત છે.
હમ્મ.
ખાણું ખાવે જો દેવું પચે નહી વણા કે જો બે. ઉમે ફિરે, ને બોલે પેટ મે પેટ મે દુઃખયો છે પેટ મે દુઃખરો છે કરે ભઈ.
હા, બે જેટલું ઉમર બી થઇ ગઈ હતી.
હા દવાખાને ભી લઈ ગ્યા હતા આને.
પણ કાઈ બી ઈલાજ ભી દેખું કરાવ પર દેખલું બુઢાપા ને કોની ઈલાજી અ કોની લાગે. છે, દવાઈ ક્યાં હશે દેખ લો. જી શકો છે બાકી દ જવાન જવાન ના જે ફૂર્તિ કોની હોય છે
હા સાચી કે ર વાત તો આપ
હમ
ઓ થાર ઘરમાં બધા કેમ છે
મારા ઘર મે સબ સારું છે તમારા ઘર મે
સબ સારું જ છે બહાર તો
હમ ખુબ સરસ સામળાજીની મેયર બની રહે છે
હા ફરવા જના તો ખરીદારી ની કીધી છે
ખરીદારી તો કઈ કરું છે હાલ દલો ફરવા કોય તેવો પૂરો નિશ્ચિત કોણી હોયો છે
હો જાય ને કર લે હ ખરીદદારી મે કઈ દેખ લું પ્યા હાથ વેવે તો ખરીદારી હોઈ જાય છે
હું એ ગઈ થી આજ ખરીદારી કરવા છો
હમ અચ્છા તોું શું ખરીદ્યો
કઈ દેખલો એકદ સૂટ ખરીદ્યા છે એને એક દ જૂતાની જ પોતાની જોડી ખરીદી છે એને કઈ કરા કઈ બતાવ ત દેખો આજ કલ તો આજ કલ તો ચીજા ઘણી મગી વેગી છે
હા અંયા વાત તો આપ ઘણી સાચી કે ર છ દેલું ચીજારા ભાવ તો મતલબ સમાન છરી છે
હા પૈસા તો દેખ લો હા પૈસા તો દેખ લો હવામાં ઉડ્યા વ જો ખર્ચો વે રહ્યો છે
સાચી વાત છે દેખ અતરો મતલબ હાથ મતલબ છોટો ટાટો રાખતા આતાર બી દેખલો ઘણો ખર્ચો થઈ જાય
સાચી વાત છે કઈ કર દેખો આજ કલ તો મંગાઈ ઘણી વધ ગી છે
સાચી વાત છે મંગાઈ તો ઘણી વધી ગઈ છે
હમ ત્યાં મોંઘવારી તો દેખો દરરોજ કોઈને કોઈ કોઈને કોઈ વસ્તુ ના ભાવ રોજ વધી રહ્યા છે
હા ના મોંઘવારી દેખ લો કે મોઘવારી કમર ભી તોડ રખી છે
હા
હ બીચારા દેખલો અ દેખલો આમદાની તો અઠંડીન ખર્ચો ઉપયોગ થઈ ગયો છે
સાચી વાત
હમ તેટલું બચત કર બી કઈ કરે પણ તેટલું બચત નું એક નિશ્ચિત ભણાવણા બી છે આવે ચાર બાાકી પછી મણી મેં પતું ચાલશે કે આપને દેવું ઘટે ફીજલ ખર્ચો થઈ ગયો
સાચી વાત છે
ના
હા કઈકો દેખો અબાણ ત દેખ લો પેટ્રોલ ના દામ તોક બઢયા છે પેટ્રોલ ડીઝલ
સા હા સાચી વાત છે દલો પેટ્રોલ ઘણી મોંઘાવાળી હોય ગઈ છે
હમ કઈ કર
હ કઈ નથી કર શકા આપણ તો બસ
કા એગ સમમેલા અરેન ઓ લોકો આ કે સાગે સાગે ચાલતા રહ્યો છે
હા સાચી વાત છે
હમ
પેલા દેખો ને શાક સબ્જી કેટરી સસ્તી આવતી છે હવે તો દેખો મોઘી મુંઘીસ મળે છે
હા ઘણી મોંઘી થઈઇ ગઈ શાક સબ્જી દેખ લો પેલા ટાઈમ પે જો વીસ ત્રીસ રૂપિયા કિલો ફાવ બીકરી છે ભાઈ હવે દેખલો સિત્તર અસી નબ્બે અિયાં હો ગઈ છે
સાચી વાત છે
ઘણી બધી ગયા છે શાક સબજી ન કપડા નાન પેટ્રોલ ના ન અભે તો દેખલો લો કે બીજા મન અગર કામ કોની કરે તો દેખલું જીવણ ઘણું મુશ્કેલ થઈ જાય એ
સાચી વાત દેખો અને તો ઘર ચલાવનું પણ મુશ્કેલ વઈ ગયો છે
સાચી વાત છે ઈ આજ કા ટેમ મે તો દેખ લો લ લગ આ અગ દોનો ભી કામ કર્યા છે તો વો ભી દેખ લો કમ છે
રોટી ખાઈરા હા મને તો લાગે કે મધ્યમ વર્ગના લોકોને તો ઘણી તકલીફ પડે છે આપને તો ફી બી ચાલ્યું છે
હમ સાચી વાત છે હમ
આ વખત તો વાકીવાહી ર પર દેખો ખર્ચા ઘણા વધી ગયા છે
હા ખર્ચા તો દેખો વધી જ ગયા છે ક હોોટા હોડ લાગ્યા છે ફેશન
સાચી વાત છે વ એસી ડ્રેસ લેના હોય તોયસી ડ્રેસ લેય હા સાચી વાત છે
હ પેલા તો દેખલું એક જોડી મે પૂરો માંડો થઈ જતો
સાચી વાત છે
તો દેખ લો કે મતલબ પાચ જોડીને મે દેખલો લગ્ન માંય કમ પડ જ આવે પાંચ જોડી કપડાઈ કપડા મા કે સાગે દેખ લો પેરા માઈ ને ચપલા અલગ સારી છે એમ ચપોલા નીય છારી છે જૂતા ળા છાર્યા છે વાકે જુત્યાનારી હા ઓ કઈ ગલાાર અલગ સાર કાનરા અલગ હા તો માય ને અલગ અરે બાપરે પૂછું મતી છે ઘણ એ મેંગા મગાઈ થઇ ગઈ
હમ
હમ
ઓ જનસંખ્યા બી ઘણી વધી છે
હા જનસંખ્યા તો અભી વધી રહી હ કઈ કશણી ને અભી બે
હા વાઈ તો મંગાઈ નું કારણ આજો તો યો બી વેગયો છે
હમ સાચી વાત છે ચલો ઠીકે તમારે થયો કોલ થઈ ગયો
ઠીક છે તમે બી જીમનો જેમનું લો.
ખુબ સરસ.
ઠીક છે.
હમ.
આવજો.
ઠીક એ તમે બનાજો.
હા જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ.